હાલો બસ મજામાં તમે કેમ છો.
બસ અમે પણ બી મજા મે શું કરતા હતા.
બસ કઈ નહી હા સાંજે થોડું બહાર જવાનું હતું.
હમ
શોપિંગ કરવા માટે મેં કીધું. હમણાં શું ટ્રેન્ડ ચાલે છે શું ફેશન ચાલે છે. કેવી સાડી લેવાની છે તો એજ બધું ડિસ્કસ કરીને બહાર જવાની તૈયારી કરતા હતા.
સાચી વાત હ શોપિંગ તો કરવી જ પડ કેમ રક્ષાબંધન આવે છે. બધાવે.
તહેવારો ચાલુ થઈ ગયા છે હવે એક પછી એક હા તો બસ એના માટે થોડી તૈયારી કરતા હતા.
હા. તહેવારો આમ તો ખરીદી કરું તો બહુ મજા આવે આપણે સાચી વાત જ નહીં કેમ તહેવારોમ તો આપણે ખરીદી કરે તો બહુ મજા આવે આપણે
હા એ તો છે તહેવારો આવે એટલે ગ આપણે શોપિંગ શું લાવવાનું હર ટાઈમ નવા નવા કપડા કલરંગ બધા ગમે મતલબ સારા સારા હમણાં ટ્રેન્ડિંગ ફેશન વાળા કપડા ને બધું. લાવવા પડે છે.
સાચી વાત.
અને શું હમણાં જેવું ફેશન આવે તેવા જ કપડાં પાછા છોકરાઓને બધાને છોકરીઓને લોકોને પાછા જેવા ફેશન ચાલે તેવા જ કપડાં જોઈએ છે ને આપડે પણ લેડીઝ દઅમાં કેવું હોય છે કે હર વખતે ફેશન બદલા સાડીઓમાં અલગ અલગ પ્રકારની તો એ રીતે પણ આપણે ટ્રેન્ડિંગ ના હિસાબે સાડી લાવવા પડે છે.
સાચી વાત હ કેમ કે આપડ છોકરા અવે બાળક બી સમજે છે એક
કે વ્યક્તિ માટે મતલબ એક એવું બની ગયું છે કે મતલબ એના કેટલા બધા ફાર્મ એ છે જાણે કેટલા બધા ફાયદા થતા હોય ને એવી રીતે. બધા ફેશન કરે છે જેમ કે જો ફેશન કરે તો ફેશન ની પાછળ છે ને મતલબ આમ ગમે કેટલા બધા પૈસા ન મતલબ આમ કેટલા બધા પૈસા ખર્ચે છે એટલી બધી વસ્તુઓ લાવે છે. જેમ કે કોસ્મેટિક ચપ્પલ ડ્રેસ સાડી તે બધું. તું છે ને જેવું ફેશન ચાલે છે તેવું એ લોકોને શોપ
ના હવે તો બધાને મેચિંગ જોવે આપણે અને આપણે પણ મેચિંગ જોએ સાડી પહેની હોય. તો એના ઉપર બગડી બી મેચિંગ ઝુમકા પણ મેચિંગ નેનપોલી બી મેચિંગ સોકરા ભી સમજે છે કે એક વખત આપણે મ
પણ ફેશનને કારણે કેટલા બધા મતલબ, અ કેટલા બધામાં ફેશનના હિસાબે બધા શોપિંગ કરે છે
ખાસી વાત હે, પૈસા બી કેટલા આપણે ખર્ચ થાય શોપિંગ કરીએ આપણે એક બે માણસની ખરીદી કરીએ તો કેટલું થાય, દસ હજાર તો ઉપર જતો રે બિલ આપણે ના આપણા થી વધારે સોકરો ને પૈસા લાગે હવે તો સોકરોના બહુ મહેંગા કપડા મલે છે હવે
દરેક વ્યક્તિ મતલબ ફેશન, બધા ફેશનની એલોક બધાની પસંદ અલગ અલગ હોય છે કોઈને મતલબ, અ સિમ્પલમાં કલર બધા ગમે છે, કોઈને મત લબ એટલા ડાર્ક ને આવા બધા કલર ગમે છે તો બધાને અલગ અલગ ચોઈસ હોય છે
આપણા મોટો હોય છેે સોકરાને બહુ મહેંગા મલે કપડાં ને સોકરોને તો સુ આપણેે જો પ પસંદ કરીએ, એવુ ના ગમે. સો, સોકરા પોતે ક પસંદ કરસે
હા, એ તો હમણાં એજ છે, કારણ કે આજના ટાઈમમાં જે ફેશન ડિઝાઇનિંગ છે, કે ફેશન મતલબ મેનેજમેન્ટ જેવા કેટલા બધા આમાં હમણાં એપ આવી ગયેલા છે, અને ફે ભવિષ્યમાં, મતલબ ફેશન કરવા માટે છે ને કેટલી બધી હવે તો ત ટેકનોલોજીમાં પણ બધું કેટલું બધું આપણને જોવા મલે છે, જેમ કે એ આઈ છે તો એ બધામાં છે ને, આપણને હમણાં જે સુ ફેશન ચાલતી હોય છે, તો તે બધું ખબર પડે છે.
અને હવે તો શું છે કે આપણે બહાર, બહાર બી આપણે ટાઈમ ના બગાડવો જોવને તો આપણે બહાર ના જવાય હવે ઘર થી મોબાઈલ ઉપરથી, આપણે ઓનલાઈન ખરીદી કરીએ તો બી સારું કહેવાય
હમ, એ તો બરાબર કેવો છો, કારણ કે ફેશન મતલબ છે ને આપણા જીવનમાં ફેશન નો મતલબ છે ને, આપણા લ, જીવનમાં એટલું બધું મહત્વપૂર્ણ બની ગયું છે કે કારણ કે અગર જો જે ફેશન ચાલે તેવું આપણે છેને દેખાવામાં પણ આપ આપડે એવું દેખાવું જોઈએ તો એ બધ ધાની રાહ મતલબ એવું જ વિચાર કે આ જોવો કેવું ફેશનનું પહેરેલું છે! પેલાની ફેશનનું પહેરેલું છે, હમણાંની ફેશનના કપડા પહેરેલા છે, તો એ બધું વધારે બધા નોટિસ કરે છે.
હા, એકબીજાને જોઈને વધારે કરે છે હવે, કે એને પેલું એવું લાયો છે કે મારે પણ એવું લાવવાનું જ છે. એવું કરે બધા
હમ, એજ તો. કારણ કે આજના યુગમાં ફેશન નો મતલબ છે ને કા એટલો બધો, અ યુવાનો પર વધારે પડતું એનું ફેશનનું જોવા મળે છ છે, જેમ કે હવે સોશિયલ મીડિયા છે, સેલબ્રિટીઓ છે અને ટેકનોલોજીના કારણે, મતલબ, ફેશનમાં તો ખુબ જ ઝડપથી એનું ટ્રેન્ડિંગ બદલ બદલાઈ રહ્યું છે
હાચી વાત છે ને હવે કેમ કે ચોમાસામ તો હવે આપણે બહાર નહીં જવાનું, પણ એમ તો આપણે ઘર બેઠા ખરીદી કરો બધી તો આપણે ઘર બેઠું બધું આવી જાય, કેમ કે ચોમાસા મે બહાર જઈએ તો
આવી ગેલા છે, મૈંત્રા છે, એજિયો છે, કેટલા બધા આવા એપ છે કે તેના પર આપ આપડે નાયકા છે, તો કેટલી બધી આપડે એના પર સોપિંગ કરી શકી કીએ છે ને એમાં આપણને બધું ખબર પણ એના પર આપડે બધું ખબર પણ ગ પડી જાય છે કે તેની શું કિંમત છે, તેનું તો આપણને કેટલી બધી ઓફરો મળે છે, તે બધું આપણને ઘર બેઠા શોપ પિંગ આપડે કરી સકીએ છીએ. હમ, એજ તો. કારણ કે, જો હમણાં ફેશન, આપણે ફેશન કરવા તો જતા રહિ પણ એનામાં આપણે કેટલા બધા મોંઘા કપડા આપણને ખરીદવામાં, કેટલો બધો આપણા પૈસાનો પણ બગાડ થાય છે આમ કારણ કે આ ફેશન જ હમણાં આવી વસ્તુ છે, કે આપણે એ ફેશનને આપડે બધાને આમ દેખાવામાં આપડે એવું બધું કરતા હોય છીએ.
હાચી વાત છે. હા બધા એવું જ કરે. એક બીજાને જોઈ ને તો બ બીજે તો આપણે પૈસા વાળા છે. આપણે થોડી પૈસા વાળા છે એટલા, તો બી આપડે એવું થાય કે, નહીં એને લાઈ તો મારે પણ લાવવાની એવી સાડી. ને કેટલા બધા પૈસા બિચારા કમાવ તો હોય એને કેટલો કાઠુંથી કમાવવું પડે, ને આપણે તો ખાલી ઉડાવવાના, એના જગ્યા તમે એટલી એની બસત કરો ને તમારે બહુ મુસીબત મે કોઈ દાડે કામ આવે. ને હવે લેડીસનો ખ ર્ચો બહુ વધારે જ છે.
હમ્મ. એ તો તમે બરાબર કહો છો. કારણ કે, લાખો લોકો છે ને મતલબ આમ ફેશન ડિઝાઇનિંગ અને ટેલર, મોડલ એ બધા-બધા મે કેટલા બધા એવા છે કે જે લોકો મતલબ બધી ફેશન ના હિસાબથી, એ લોકો પોતપોતાનું કામ કરે છે. ફેશન ડિઝાઇનિંગ છે, તો તે આજના સમયમાં કેટલું બધું આમ લોકપ્રિય બની ગયું છે. કારણ કે વ્ય અહ બધા જે હોય છે છોકરીઓ અને એ લોકોને બધાને આમ ફેશન ડિઝાઇનિંગ નું કેટલું શોખ હોય છે
હાચી વાત છે. ને પેલા નવરાત્રી આવે છે ને, કેટલા મોંઘા-મોંઘા ચણીયા ચોળી આવે, સાત, આત, આઠ ઠ હજાર ના, તો કેટલા માણસ કેટલી બાયરી એવા લાવતા હોય, તો આપણે-આપણે એકબીજાને જોઈને તો નાજ કરા જેટલી આપણે એમ આપણે આમ કમાયું હોય ને, એમે એ બધું જોવાનું.
એ તો કેવો તમે બરાબર ક્યો છે. કારણ કે ફેશનને કારણે છે આપણે પોતાને આપણી જવાબદારીઓ પણ જરૂરી હોય છે. કારણ કે કપડા ખરીદતી વખતે આપણે-આપણેે તેની મતલબ કેવી ક્વલિટી છે તે જરૂર તે આપણેે જોઈને આપણે તેની કેટલી કિંમત હોય છે, તે બધું વિચારી કરીને પછી આપણે અહ ખરીદી કરવા જોઈએ. આપણે બીજાના દેખાવા માટે એમ નહીં કે આપડે પોતાના જ પૈસાનો બગાડ કરીએ અને અહ એવું બધું કરીએ.
હા. ને કેમ આપણેે ઘર-ઘર બેઠો કરીએને તો, ખાલી કપડાં કરીએ તો ઘર કપડાં ની જ કરી રાખી. ને આપણે બજાર માં જઈએને તો, આપણે ગમે જાતની બધી વસ્તુઓ જોવા મલે. તો આપણે એક જ વસ્ તુ ના લઈએ, ગમે તે વસ્તુ આપણે એમ પસંદ આઈ જાય તો આપણે બજારમાં જઈ તો વધારે આપણે પૈસો ખર્ચ થાય.
હમ્મ. અને મતલબ લોકો કેવા અમે છે ને હમણાં ઘણા જોઈએ તો લાંબા સમય સુધી ચાલે તેવા કપડાં ખરીદે છે, જૂના કપડા ના આમ અહ ફરી થ થી ઉપયોગ કરવા, તેને જરૂરીયા આમ કામ કે કંઈ ને કંઈ બનાવીને એને પણ યુઝ કરે છે. કપડા ફેંક કી દેવાનો મતલબ છે ને આમ જરૂરિયાતમંદ લોકોને આપી દેય છે. તો તે પણ એક સારું કહેવાય છે.
હાચી વાત હે. તો ફેંકા ના દેવાઈ, તમે એટલા બધા કપ કપડા કોઈ ફેંકતો હોય તો બિચારા ગરીબ માણસ હોય એને આલો ને તો એ લોક તો પહેરે બિચારા. એમના એમ ના ફેંકાય.
હમ્મ. એ તો એજ કયો છો. કારણ કે ફેશનને કારણે છે ને લોક કો વિવિધ દેશોની આમ સંસ્કૃતિ અને મતલબ પહેરવેશ એ આપણને મતલબ ખબર પડી શકે છે, અને ભારત માં કેટલા બધા આમ પરંપરાગત મતલબ કેટલા બધા તહેવારો છે, તો એ બધામાં એ લોકો કેટલા જાત-જાતના કપડા પહેરે છે. અને તેઓ મતલબ બધા દેશોમાં પોતપોતાના કપડાં નું અલગ જ લોકપ્રિય ફેશન હોય છે.
હાચી વાત છે ને કેટલા બધા તહેવાર આવે છે નેને અલગ અલગ તહેવાર ઉપર આપણે ખરીદી કરવાની
હમ એજ તો ડ રાખડી માં અલગ કરીએ નવરાત્રી માં આપડે ચણિયા ચોરી લઈએ
દિવાળી ને લઈએ દિવાળી ઉપર બી બધા ખરીદી કરે જ છે
કારણ કે તહેવારોનું તો એજ એક હોય છે મહત્વ કે મતલબ આપડે અ હરેક તહેવાર માં નવા નવા કપડાં પેરીએ આમ એકબીજા સાથે મળીએ તો તે આમ કેટલું આમ મજા આવે છે
ને એવું એવું પણ પછી આપણે કે એક વખત આપણે ડ્રેસ પેરેલો હોય તો આપણે બીજી વખત ના પહેરી કે તો વંદાડ એના તહેવાર પર પહેર્યું હતું હવેું પાછો ના પહેરું એવું પણ હૈ આપણે બેયરીઓને વધારે બીચારા આદમી લોકોને છોકરોને નહી આદમીઓ લોકોને છોકરોને તો એવું નહી આપણે બહુ વધારે છે એવું કે નહી મેંત તો પહેરો પેરેલો એના માટે નહીં પેરુ હવે પાછો
હા એ તો છે ચાલો કઈ નઈ આપડે પાછા મળીએ ફરીથી
હા ચલો મને પણ બી મસ્ત લાગી તમારી સાથે વાત કરવાની ચાલો પછી મલીએ પાછા